હલો. હલો... હલો તમને મારો અવાજ આવે છે.
હલો..
હા મન તમારો અવાજ આવે છે.
હા આવે છે.
હલો... હા આવે છે.
કેમ છો તમે?
હા, ખુબ મજામાં છે તમે કેમ છો?
બસ, હું પણ મજામાં છું. તો આજે આપડે જે છે આ ફાસ્ટ ફૂડ વિશે વાત કરીએ.
હા, જરૂર બોલોને ખુબ સારો ટોપિક છે.
હા.. અં અત્યારે જે છે બહાર થી બર્ગર ખાઈને આવ્યા એટલે યાદ આવ્યું. કે હાલો આજે આ ફાસ્ટ ફૂડ વિષય ઉપર જ ચર્ચા કરીએ એમ.
હા જરૂર.
હા આ દરરોજ આપડે. ફાસ્ટ ફૂડ ખાવું ના જોઈએ. અઠવાડિયામાં એકાદી વાર આપણે ખાતા હોય તો ચાલે કેમકે જે ફાસ્ટ ફૂડ જે છે. એ ખાવું યોગ્ય નથી ડોક્ટરો પણ આ આપણને ઘણી વાર એટલે ઘણી બધી લોકો રપિ આપીને થાકી ગયા કે બહારનું જે છે ના ખાવવું જોઈએ એમાં ગંધારું તેલ જે છે કે ગંધારું બધી વસ્તુ સામગ્રીને એવું યુઝ થયેલુ હોય તો એના કારણે જે છે. એ ખૂબ જ ખરાબ હોય છે ને આપણા શરીરને પણ તંદુરસ્ત નથી રાખતો અને ખરાબ કરે છે. જેના જેના કારણે જે છે. બહારનું ખાવાનું ટાળવું જોઈએ એમ.
હા તમે સાચું કીધું કે બહાર થી જે આપડે ફાસ્ટ... ફાસ ફૂડ ખાયે છે એ સારું નઈ હતું કેમ કે લોકો એક ને એક તેલ વાપરે છે. એ લોકો સાફ સફાઈ સરખી નઈ રાખતા સારા તાજા વેજીિટેબલ નથી યુઝ કરતા. એટલે બધું એ ખાવાનું સારું નઈ હોતું એને એ ખાવ ખરાબ ખાધેલું પછી આપડા પેટ બગાડે છે એટલે ડોક્ટર પણ એને સખત મના કરે છે કે ફાસ્ટ ફૂડ ઓછું ખાવ તમારે ખાવું હોય તો મહિનામાં એક વાર ખાઈ શકો પણ તમે રોજિંદા તમે ના ખાવો
હા એમાં પણ જો ફાસ્ટ ફૂડ ના હું તમને બર્ગર છે, ફ્રેન્ચ ફ્રેન્ચ ફ્રાઈસ છે, પાઉભાજી છે, સેન્ડવીચ છે, પાણીપુરી છે આવા તો કેટલી બધી પ્રકારના ફાસ્ટ ફૂડ છે કે જેના નામ લઈને અત્યારે કદાચ હું થાકી જાવ ત્યાં સુધી એ નામ પોતે એમજ ન એટલી ફાસ્ટ ફૂડની આઈટમો જે છે એ બનાવવામાં આવી છે એમ.
હા તમે બરાબર કીધું. કે ફાસ્ટ ફૂડ ની બો બધી આઈટમો છે. અને બહાર થી ખાવું એ યોગ્ય નથી પણ તમે જેમ બધી વાનગીઓ કીધી પીઝા, બર્ગર, ફ્રેન્ચી, પાવભાજી, પાણી પુરી તો પાઉભાજી ને પાણીપુરી ના અમુક એવી વસ્તુઓ છે કે જે આપણેે ઘરે હેલ્ધી બનાવી ને ખાઈએ તો એ સારું છે. પણ બહારનું લાવીને ખાવું એ યોગ્ય નથી
હા. એજ વાત સાચી છે કે વેલું જે છે એ ખુબ જ સારું હોય. સારું અને બહાર જે છે એ ખુબ જ ગંધારું આપણને ફૂડ જે છે આપવામાં સ્વાદ પણ એમાં જે છે એ હાઈઝિન જરા પણ હોતું તું લાગતું જ નથી અને જ્યારે ઘરનુ ખાવાનું હોય છે એમાં ભલે આપણને ટેસ્ટ બહાર જેવો ના આવે પણ એ આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે એમ
હા બિલકુલ તમે સાચુ કીધું કે ઘરનું છે એ ખુબ જ સારું હ હોય છે અને એ સ્વાદમાં પણ એ બહાર ના કરતા વધારે સારું લાગતું હોય છે.
હમ. અને એમાં પણ કેવું કે બહારથી આપણે ખાઈએ તો આપણે એવુંજ વિચારવું જોઈએ. કે આ લારી વાળો જે છે કેટલી સફાઈ રાખે છે અથવા દુકાન વાળો જે છે કેટલી સફ સફાઈ રાખે છે. તો આપડે એવી દુકાને જવું જોઈએ કે જ્યાં એ લોકો સફાઈ રા ખતા હોય સારો માલ યુઝ કરતા હોય આપણને સારી સેવા આપતા હોય કે નઈ કે પછી રસ્તા ઉપર ગમે ત્યાં ઊભા રહીને ખાવા મંડવું કે લોકો જે છે પ ઘણી વાર તો પાણીપુરી બનાવતા હોય તો પૂરી બનાવા માટે પણ ઇ જ્યાં લોટ બાંધતા હોયને પગથી મસળતા હોય છે ક્યારેક ક્યારેક ત આવા દ્રશ્યો જે છે આપડે રીલમાં જોઈ લઈએ તો પણ આપણને આમ કઈક થાવા માંડે તો લોકો આ જે છે એ મન ભરી ભરીને આવી બધી ઇ વસ્તુઓ જે ખાતા હોય છે જો શરીરને ખૂબ જ નુકસાન કરે છે એમ.
હા તમે સાચું કીધું. કે આપડે ગમે ત્યાં કોઈ બી વસ્તુ ના ખાવી જોઈએ આપડે પેલા જોવું જોઈએ કે તે સા જગ્યા સાફ સુતરી છે કે નઇ. અમણાં મેં અમુક રેસ્ટોરન્ટ એવા જોયા છે કે જ્યાં એ લોકો આપડી સામે બધી સામગ્રીનો યુઝ કરીને આપડી સામે તરત ખાવાનું ગરમા ગરમ આપડી સામે બનાવીને પરોશી આપતા હોય છે તો એવી કોઈ જગ્યા હોય તો ત્યાં તમે નિરાંતે જઈને આરામથી ખાઈ શકો છો વગદર પીધા કઈક વધારે વિચારીએ.
હા. એ વાત તમારી બિલકુલ સાચી છે કે જો એવી રીતે ખાવાનું બનાવીને આપ વામાં આવતું હોય તો આપડે જે છે એ ખાવું જોઈએ પણ જો ફાસ્ટ ફૂડનો અત્યારે તમે જુઓ છો કે ફાસ્ટ ફૂડનો ટ્રેન્ડ જે છે એ. ઘણું ને ઘણું વધી ગયો છે એટલે બાળકોને બાળકોને તો બઉ ભાવે છે. પણ એમના માતા પિતાને જે છે એમને પણ ખૂબ ભાવે છે અને વૃદ્ધ લોક કો જે છે એમને પણ ફાસ્ટ ફૂડ જે છે ભાવે તે જ્યારે ખા માં આ તું હોય તપ વધારે ના થાય
ત હા તમે બરાબર કીધું કે માતા પિતા એ ધ્યાન રાખવું જોઈએ કે એમનું બાળક રોજ રોજ ફાસ ફૂડ ન ખાય અને ઘરનું બનાવેલું ટિફિન અને ઘરનું જ બધી વસ્તુઓ ખાય
હા અને એમાં પણ કેવું છે કે બારના ખાવામાં તેલ વધારે હોય મીઠું ખાંડ ચટ ટણી ગરમ મસાલા એવું બોવ વધારે હોય છે અને એમાં પણ જે કોલ્ડ્રિંક હોય છે એની સાથે જે લોકો ખાય છે ખાવાનું એકસાન કરે છે કેમ કે કોલ્ડ્રિંગ જે ખરાબ વસ્તુ જે છે અને એમની સાથે જો ખોરાક લેવામાં આવે તો તો સાવ ખરાબ જ કે એની જગ્યાએ આપ પડે જે છે જ્યુસ પીવું જોઈએ છાસ પીવી જોઈએ પાણી પીવું જોઈએ આવી બ તી જે વસ્તુઓ જે છે એ પીવી જોઈએ જેના કારણે જે છે આપડે ખોરાક ખાતા હોય તો એ એની ગુણવત્તા પણ જળવાઈ રહે અને આપડા શરીર માટે પણ સારું રહે
હા તમે બરાબર કીધું કે આપડે કોલ્ડ્રિંક્સ બને એટલું અવોઈડ કરવા જોઈએ જેના એના કરતા આપડે લીંબુ શરબત છે રસ છે પાણી પીવું જોઈએ એવું બધું હેલ્ધી હેલ્ધી પીવું જોયે જેથી આપડા પેટને કોઈ નુકસાન ના પોહચે
ત્યારે જે છે એ જીમ ટ્રેન વધતો જાય છે એમ લોકો જે છે એ દુકાનદારો જે એકબીજાના હરીફ બનતા જાય છે એટલે જેમ મન ફાવે એમ લોકો જે છે એ આપડા શરીરનું વિચારતા નથી પણ ઇ લોકોના મોઢાના સ્વાદ નું વિચારે છે તો મોઢાના સ્વાદ માટે એ લોકો ગમ્મે તે નાખતા હોય છે એસ સીટવીને ગરા તે એવી ઘણી બધી વસ્તુઓ જે છે એ ખાવામાં નાખતા હોય છે, જેના કારણે આપણને સ્વાદ આવમાં વધારે આવતો હોય છે, પણ એ આપડા શરીર માટે ખુબ જ નુકસાન કારક હોય છે, એટલે જે અત્યારે જે છે પોલીસ વાળાને ઘણા એવી દુ કાનો હોય છે એવી લારીઓ હોય છે, કે જ્યાં એમનું ફૂડ ચેકિંગ ટેસ્ટિંગ કરતા હોય છે, અને એની ક્વોલિટી જો ખરાબ આવે તો એમને દુકાન કે જે હોય છે એમને સીલ પણ કરી દેવામાં આવતું હોય છે, તો આવી જે પ્રવૃત્તિઓ જે છે, એને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ, જેના કારણે જે છે ખાવાની ગુણવ તા પણ જળવાઈ રહે અને શરીર માટે પણ તંદુરસ્ત રહે એમ.
હા, તમે બરાબર કીધું. જેમ કે નૂડલ્સ છે, પિઝા છે. બરગર છે. એવું જે મસાલેદારને એવ બધું હોય છે, એને અવોઈડ જ કરું છું, કેમકે મારા પેટને નુકસાન પહોંચાડે છે, એ ખાવાથી મને પેટમાં દુખ ખાવો થાય છે, મને નીંદ નથી આવતી સરખી. અને એવા બધા મને પ્રોબ્લેમ્સ થાય છે.
અને એમાં પણ કેવું કે આજકાલ લોકો જે છે એ ઓનલાઈન પણ ઓર્ડર કરતા તા હોય છે, જેના કારણે શું કે થોડી જેવી મિનિટમાં જે છે. ઘરે આવી જતો હોય છે, ઓર્ડર- તો વારંવાર ઓર્ડર કરીએ તો પણ ખર્ચો જે છે વધી જતો હોય છે, જેના કારણે આપણી સ્વાસ્થ્ય પણ ખૂબ જ અસર કરે છે. તો આપણે સંતુલન રાખવું, એ ખૂબ જ જરૂરી બની ગયું છે.
હા, તમે બરાબર કીધું. ક્યારેક તો મિત્રો સાથે બેસીને ખા જોઈએ ખાવાની મજા અલગ આવતી હોય છે. એ લોકો શું કરતાય છે, બધા કે ગ્રુપમાં મળીને બધા ઓનલાઈન ઓર્ડર કરતા હોય છે, તમે જેમ કેવો છો એમ, અને સાથે મળીને ખાય, પણ ફાસ્ટ ફૂડને અવોઈડ કરવું હોય, એના કરતા આપડે ઘરેથી બનાવેલું શાક, રોટલો, ઘરેની ખીચડી એવું કઈ હલકો ખોરાક ને એવું ખાવું જોઈએ
હા, તમારી વાત એકદમ સાચી છે, આજે આપણે ફાસ્ટ ફૂડ ઉપર ઘણી સારી એવી ચર્ચા કરી. તો ફરી મળીશું, કોઈ નવા ટોપિક સાથે, તો આભાર તમારો.
હા, તમારો પણ ખુબ, ખુબ આભાર.